હા બોલ છ
બસ સારું છે.
તમને કેવું છે. તોપણ સારું છે હવે કેવું છે બપન
હવે સારું છીએ
એ પછી પૈસા નહી- સુવિધા થઈ ગેલી ને તકલીફ તો નહી થઈ ને
ઓપરેશનની વ્યવાય થઈ ગ ને હા એ થઈ ગેલુ છેલ્લે કામ આવી ગયું છે એટલે કઈ થોડા પૈસાની જરૂરત પડતી છે.
કેટલા પૈસા નહી જરૂરત છે કે ને યાર
હા પાંચ લાખની ચોચ છે
કઈ નહી મે તને કરાવી દઉ એમ એમાં શું છે. મારો ભાઈ છે ને જે જ મારી મ શું જ્યારે તકલીફ છે એ મને હંમેશા સાથ કર્યો છે. અ તેની વાળ આવી છે તો મે કર્યું જોએ ને કઈ ન મેં છે ને અ જીપે કરી દવ કે પછી કેશ આપી દઉ. હા જીપેમાં આટલા બધા પેમેન્ટ લેતા. તો તમે શું કરું મે તમે મે તમને શ આપ ડોક્ટરને ડીટેલ આપી દધ તમે ડ તો ખાતામાં પૈસા મુકાઈ દેજો
ઠીક હ છે હો
ન કોઈ ચિંતા લેતો નઈ બધું ઠીક થઈ જાય ને કઈ બી જોર પડે ને તારા કાકાને યાદ કરજે એવું ની કે તારા કાકા તો અત્યારે બાર ફોનમાં રહી છે તો ઇન્ડિયામાં કેવી રીતે વાત કરું તારા કાકા ના બો કાંડ છે જોય ને તો ખાલી મને મેસેજ કહી દેજે તારી બધી પરેશાની દૂર કરી દેવા બસ આજે જે મેં છું ને ખાતા પપ્પાને રે જ છું પપ્પા નીં ને તો આજે અં સુધી આવતો નહી એટલે તને ખબર છે. મારા સ્ટાર્ટિંગ ખાલી બે હજાર કમાતો મારે વા બરીને એક છોકરી હતી ત્યારે ત્યારે પપ્પા એ મારી મદદ કરે ને પૈસા આપને બધું સગવડ એને જ કરે જ્યારે એમની મુશ્કેલી આવેલી છે તો પછી મેં કેવી રીતે પાછળ
હા એ તો છે જ તમારી વાત સાચી છે.
હા.
તો પછી કેવું ચાલે છે તારું કોલેજ.
સારું ચલેુ છે અત્યારે છેલ્લી એક્ઝામ બાકી છે.
એ કઈ ક્રિએટિવિટી તો નહી આવીને.
આવેલી છે.
કેમ છોકરીની પાછળ ફરલ તો હતો.
ના ભ કાકા એવું કઈ ન
ચાલ જુઠો મને બધું ખબર છે તારે ગર્લફ્રેન્ડ હારું ફતો હતો ને. મને ખબર છે.
મે કોઈ ગર્લ મારી છોકરી હાથે નહી ફારતો હતો.
ચાલ જૂઠું ની બોલ મે તને અત્યરે જોયો છે
તમે કેવી રીતે તમે તો ઈન્ડિયામાં છો ને.
બેટા હું તું ત જે જીઓ છે ને એ. એક બધું કરીને છોડી દીધું છે. જે કોલેજમાં તું ભાણે છે ને તંનામાં પ્રિન્સિપલ રહી શૂકેલું છું.
એ તો મારી ફ્રેન્ડ જ છે.
ફ ત્યા શું કેતા હતા એ કઈ નઈ મળ
તમને કેવી રીતે ખબર પડી કે મે ફરતો હતો. -
એ કે દ પછી તો આગળથી ચેતાય ને રહેશે ને.
અરે કેવાનું મે કોની કેવાનું.
બધું ખબર છે મને. તારી ગર્લફ્રેન્ડ છે ને એના હાથે પાંચ વર્ષથી રે છે રિલેશનશીપ.
એટલે બધું બધું ખબર છેને તો.
આા તો ખબર ને છોકરો છે જવાની કધું જોવું પડે ને. છોકરી એમ તો સારી છે મે એનો જોયલો હતું.
વિચાર તો છે એની હાથે લગ્ન કરવાનો પણને ખબર પપ્પા કે. પપ્પા ની આ તબિયત ઠીક થઈ જાય ને તો પછી ચાલ છે. લગ્ન ની વાત કરેલું પછી. થય ગયું
તો કરી દેને લગ્ન કોની રાહ હમ્મ તો કઈ એ કઈ પૂછાયેલું ને તારી જે ગફ્રેન્ડ છે ને એ એટલે મે એને બહુ સારી રીતે ઓળખું છુ
તો તો મારું કામ બહ આસાની તો તો તમે જ વાત કરી જોજેની
શું વાત કર.
એમ કેહી દેજો કે ભાઈ નો છોકરો છે એ ઈન્ડિયા માં રહે છે. શ તમ છે લગા રિકષ તો આવે બતાવી દે છોકરીી ખુશ થઈ જાય પણ છોકરીને તો. એજ છે લગ્ન માટે ખાલી એ પપ્પા માની જાય તો સાહે
ઠીકે ચાલને મેં વાત કરી મેં પપન કે ઠીક થઈ ગય ઓપરેશન થઈ ગય
હા થઈ ગયું અત્યારે જ થઇ ગયું.
તમે કવું ડોક્ટરે શું કીધું રજા આપી દેવાના. એ ચ મે કાલે હાથ જ છે
શું તમે આપો છો. પણ તમે તો કેતા હતા ને ફ્લાઇટમાં હચ હો તમારે તો કેવું છે એટલે તમે આવી નહી શકો ને
ના રે એ મે ને ર કર લીધું એટલે અમે કેવું અને જયારે જવો ને ત્યારે જઈ‌ શકો‌ છો. હ ન વિચારું કરતા હા મારા ભાઈને બવ હાલત ખરાબ છે તે પછી પછી એવું નહી થાય કે જ બધું ખતમ એટલે તુ ભગવાન નહી કરે ભગવાન ના કરે નારાયણ ભગવાને ખબર કાલે શું હશે. ન અત્યારે મારી અી અત મારી ચાલતી છે ચાલ તો ભાઈને મળી આવ રે દોસ્તાર હતા, ઘરવાલા હતા વાત અંબતા હત નાની બેેન ભી બઉ કેતી હતી કે એમને ઇન્ડિયા જવું છે કાકી કેતી હતી કે બહ સમય થઈ ગયા છે આપે જે ઉકેેલા નહી માલે મેં કીધું ચાલો જી આપીએ.
હા કઈ નહી સારું વિચાર કર્યો છે તમે કાકા તો કઈ ને કવે તમે મુંબઈ આવોને તો મને ફોન કરી દેજો. લેવા આવી જ પછી એવું તો ગાડી મોકલી દેવા
હા ના એની ચિંતા નહી કરી તમે આવી જાવ કેમ કે સવારે ત પપ્પાને ભી ઘરે મુકવા જવું પડશે એટલે
એક મે ગાડી મોકલાઈ દવા બીજી ગાડી છે ને ડ્રાઈવર ને કઇ દેવાય તે લેવા આવી જશે.
સરસ‌ કઇ નઇ ચલને મોકલી દેજે
હા કાકા જમી લિધુ તને
હા અત્યારે બાકી છે બસ અત્યારે અત્યારે કાકી અત્યારે જમાડવા આવે છે એ અત્યારે એ નાની છોકરીઓ ત્યાં સુઈ સુતેલી છે.
શું બનાવુ જમવામાં કઇ ખાસ બનાવુ કે
એ દાલ ભાત બનાયું છે, રોટલી શાક બનાવી છે‌. આ ગુદા મેથીનો શાક હ દાલ ચાવલ, પાપડ,
આજે આજે જાવા જ છે.
હા એક કઈ દા વાત ન કે રોજ ન શિક્ષક જ જો એક ટાઈમ દાલ ચાવલ હોય આખા એકલે ચાર
હમ હમ કાલ કાલથી તો પછી તમે ઈન્ડિયાનું ખાવાના ખાવાનું બહ વાસ પ છે
હા યાર બહું વર્ષ પછી ખાવા કેટલા છેલ્લે મેં ક્યારે ખાધેલું ન્યાનું જમવાનું પાંચ વર્ષ પહેલા જ ખાધું.
એટલા કેમ પાંચ વર્ષમાં તમેં એક વાર બી નહી આવેલા.
નહી આવેલો ન એકવાર બી ન આવેલો કેમ કે જો પેલા મે ભણવા ગયો અમે . ભાઈ મારા કોલેજ માટે લોન લીધેલી અમે લોન કેટલી મોટી હોય પંદર લાખરૂપિયાની લોન લીધેલી. મે એક જ વર્ષમાં આવી જાઉં ભણીને એ એમ તેમ કરીને. પછી કેવું લાગે એટલે મેં વિચાર્યું કે થોડા પૈસા ભી કમાય દઉ એમ તેમ પછી મારી છોક લગન કરી દીધું. લગામાં તો ચુંની હાલત આ ભાઈ ને ભાભી આવેલા હતા.
હા એ મા એક્ઝામ ચાલતી હતી એમને એટલે.
પણ ત્યાં તને કેટલી વાર બોલાયલ છે બાર તો કોઈ દિવસ નહી આવે જ નહી ને મલવા. .
અરે અત્યારે મારુ વિઝા નથી થયેલુ વચ્ચે મે અપ્રુવ કરાવવા ગયેલો કે તો થિયું ની હતું.
કેમ ની થિયું મને કઈ દે મે તારો વિઝા બે મહિને લગાઈ દઉં.
કેમ બે મઇના થોડું હોય ટાઈમ લાગે ને.
અરે આપણા એજન્ટ રોકેલા છે એ એજન્ટ છે ને પા દસ મહિના કાયદે
તો પછી કયા-કયા ડોક્યુમેન્ટ જોયે એ મને કઈ દેજો.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
તો શું મેં તમને આપી દેવું મતલબ મારે બી કામ છે. કેમ કે મારે બી ઈચ્છા છે બાર ખાવા જવાની. એમ ભણવા માટે તો નથી આવનો એમ મે અહિયા જ રેવાનો.
તને અહીં એ ભાર માટે આવવું હોય તો કઈ દે મે તને કહી દેવા.
ના ના ના એવું કઈ નથી કેમ કે અત્યાર કેવું પપ્પાની તબિયત ખરાબ એટલે. પછી જોવા કોણ આવનું એટલે પછી મેં મારું એવુ છે કે મે પપ્પા સાથે રહ્યો. પપ્પાનું ધ્યાન બી રાખું ને ન્યાં પપ્પાનો છે ધંધો એજ કરા. દુકાન છે કિરાણાની ભાઈ મારું એવું છે કે એ એને લાગળવા જવું કેમ કે એને એમ બી મે કો જો હવે તો કોઈ છે નહી. બેન છે પણ એ એમનું બી એક વર્ષ પછી લગ્ન કરવાના છે દીધીનુ.
. છોકરો ગોતી લીધો?
અત્યારે જોતા જ છે બસ.
પણ તારે તો ગર્લફ્રેન્ડ થઈ ગઈ ને બેનનો છોકરી છોકરો નહી જોયો.
અરે મારી વાત મારા લગ્ન માટેની છે પેલા બેનનુ લગન થઈ જાય પછી એવું વિચારતા છે કે ભાઈનો અને બહેનનો સાથે થઈ જાય.
તો એવું કર ને એ તારી જે ગર્લફ્રેન્ડ છેને એને . એનો ભાઈ બી છે, એનું બી લગન કરવાનો છે, તો એક હાથે બંનેની વાત કરી લઈએ. એક કામ કરજો અ સોમવારે છે ને મારી બેન મારી સાથે તો તે બાજુ મોકલા. એ લોકો તો હા પાડે જ કેમ કે એ લોકો સોકરા માટે એટલે પણ છતા છે પછી મેં, એને પાછળથી ફોન કર્યા. એટલે એવુ છે, મારે ફોન આવે છે પછી વાત કરું